મજામા કેમ છો સાહેબ?
એકદમ ફાઈન જો મસ્ત અવાજ આવે કે ની
હા પર્ફેક અવે તો પેલે નેટવર્ક ઈસ્યુ હોય ને આપડે એટલે અવાજ નઈ આવે
હા એમ બાકી રે રેગ્યુલર આ રીતે રેગ્યુલર આપડે ચાલુ કરી દઈ ને તો પછી તો મસ્ત અવાજ આવ્યા કરે
હા હમણાં મેડમ જોડે મે બસ આવી રીતે જ વાત કરતા તા મે કીધું અવાજ આવે છે બરોબર
આપડો અવાજ પરફેક્ટ આવે
નોર્મલ કોલ જેવો જ એકદમ ખબર બી નહી પડે કે આપડે વોટ્સઅપ દ્વારા કોલ કરીએ કે નેટ દ્વારા કોલ કરીએ એવું
ચાલો આપડી વાત કરો એલ જી નેસ માં બધાના કયરા કે સોહમભાઈ તારું કરી દીધું
હા સરમે વિડીયો કોલ કર્યો હતો હેમંત સાહેબ ને સોહમ સાહેબ તો કઈ બિઝી હતા એટલે તો હેમંત સર એમ કે મેં ફ્રી છુ પંદર મિનિટ માટે તને તારું શીખાડી મૂકું ને પછી તું બીજું બધું કર્યા કરજે તમે છી મારું કર્યું ને પછી નોટમાં તમે કીધું તેમ બધું લખી મૂક્યું સ્ટેપ બાય સ્ટેપ
હા
સ્ટેપ બાય સ્ટેપ લખ્યું એટલે પછી મારા મારા વોલેટ મારા વોલેટ બધા મેં કમ્પ્લીટ કર્યા પછી આજે કાકાને ત્યાં થોડું એમજ એનસી જાવાનું હતું એટલે પછી તા બી બધાં વોલેટ કમ્પ્લીટ કરી મૂયકા
ચાલ તો એ કરી જ નાખવાના છે
નઈ પછી મારા ફુવાનો બી કોલ કર્યો તો એમનો બી સ સ્ક્રીન શેર કરાવીને એ બી કરાવી મૂક્યું ફુવા એમ કે ચાલો કાઈ નઈ વાંધોની તો આમે પેલું એવું પૂછતા હતા મેં કે મેં કીધું મને થોડી જાણકારી નથી મેં પૂ છીને કેવા ત્રણસો સાઈઠ દિવસ ને છસો દિવસમાં માં સ્ટેકિંગ કરવાથી એટલે વચ્ચે આપડે વિથડ્રોલ કરી શકીએ કે એમ પૂછતા હતા ફુવા
સાઈઠ દિવસમાં એટલે અ એમાં ત્રણસો સાઠ દિવસ સુધી પેલું પેમે વિથડ્રોલ ની થાય પણ જે અ રોજનું છ છ કલાક વારું જે વી ડ્રોલ થાય કે ની એ એતો રોજનું રોજનું ચોવીસ ચોવીસ કલાકે આવવાનું જ કે ની એટલે આપડી આપડી ખાલી રકમ ત્રણ મહિને જ અંદર કવર થઇ જશે હમજી ગયા?
હા હા
થોડું થાય જ પણ આમાં એમ જે પેલામાં પંદર રૂપિયા પંદર કોઈન મલતા એ તો એની જગ્યા આમાં તીસ મળે. જો ત્રણ બેનિફિટ છે, આજે સંદીપ સરે હમજાયું તેમાં કે એક તો
સંદીપ સર બોલતા તા એમાં હમજ તો પડતી તી પણ શું બધાના વોઈસ પેલા સ્પી સ્પીકર ચાલુ હતા ને તો બરોબર અવાજ ની આવતો હતો બધાના
બધા એ અંદર કહી દેવાનું તો સૂચનામાં કે સ્પીકર બંધ રાખો બધાં.
કેવી રીતે આપડે વાત કરીએ એવી રીતે વો
આ ચોખ હા ચોખ્ખો સંભળાય તે મારું છોકરો ચા રમ્યા કરતો તો વિડીયો કોલ કર દેય વિડિયો ચાલુ રાખતો હતો
હા તમારું બે ત્રણ વાર તમે બેઠા હતા મેં કીધું સાહેબ વિડીયો કોલ ચાલુ કર્યા કરે મેં કીધું વાંધો નહીં હજુ અ ત્યારે સંદીપ
હહ ત્યારે જ ને શરૂઆતમાં જ એને ખોરામાં લઈ જ લે તો એ દીકરો ટફડે બોવ એને એને એને મુ મોબાઈલ પેલો આપે નઈ ને મોબાઈલ ગમે બહુ. એમ એટલે ખોરામાં લીધેલો તો સરો તકલીફ કર્યા કરે. એ હહ સાઈડ દેખાઈ તો તેના પર સારો અડકે. એવું કર્યું, ત્યાં તો હવે તમે જે ત્રણ પોઈન્ટ વધારે મલે એમાં ત્રણ બાબત એક તો રેગ ગ્યુલર જે ઇન્ટરેસ્ટ મળતું છે તે તો મળવાનું જ બરાબર. પણ એના કરતાં એક્સ્ટ્રા આરો આઈ મલે. ને બીજું કે મોટામાં મોટો ફાયદો એ છે કે જે લોકોએ ટુ પર્સન જીએલ જીએનેસ મૂકવાના એ એ હમજ પડી ગઈ એ જે એ ઝીરો પોઈન્ટ ટુ એટલે ધારો કે અત્યારે જીએલ ટી નેસનો ભાવ છે એક કરોડ ને એટલા એ રિયાલિટી ખબર ને એનો ભાવ તો તને દેખાયને? હા તો હવે એ એકસો સાઠ દિવસમાં વરસ પછી જો બે બે સીઆર પર પહોંચ્યો, અત્યારે હવા કરોડ ઉપર છે. તો ઈ દોઢ બે બે કરોડ પર બી પોયચો તા તો એવો ને એવો રિયો તોબી જીરો વીસ એટલે હમજો પા પા ભાાગ નો મળિલો આપણી પાસે સો કોઈન હોય સો કોઈને અ સ્ટર્લિંગ માં મુંઈકા અને આ જે ઉપડે ટુ પરશન માં પા ભાગ નો મહિલો આ કોઈ તોય વીસ લાખ રૂપિયા
હમ
હમયજા એટલે આ છે ને આ એક બે દિવસમાં આ અનુબીસ પર ચેન્જ કરવાના તેના માટે જ મુકેલો છે પછી આ આ ટોપિક નથી મળવાનો
હા હા બરાબર
એ એ એ બહુ મોટી ઓફર છે એ એ મેન સમજવાની વાત છે એટલે એ એ એ ઝીરો પોઈન્ટ ટુ પરશન જીએલ નો ટુકડો મળવાનો ને એ એમ આપણાથી જીએન્સ ખરીદ્યા મળે કેમકે એ તો હવા કરોડ નો ચાલે ભાવ એન્ડ આપડે થી ખરીદાય જ નહી મારે હવે એવી જ એવી જ વસ્તુ આગળ એ બની ચુકી કે એ ત્રણ ચાર મહિના પેલા જીએલજી ને શ ને પૂરું થયું બરાબર ત્યારે ત્રણસો ડોલર માં શરૂ થયો પણ ત્યારે આપણે ઈન્ફોર્મેશન ના અભાવે આપણે પ્રોપર માહિતી ની મળી મળી ને તાત્કાલિક આપણને એ એવી માહિતી મળી જ નહી તાત્કાલિક ખરીદી લેવાનું નટ તો અત્યારે ત્રીસ હજાર નોટો હવા કરોડ પર પહોંચી ગયો આ ચાર મહિનાની અંદર પણ તે આ એ આપણને અ એલું ટેકનોલોજી નું ને આપણને એટલું નોલેજ જ નહી મળે હકીકત માં ખલાાય આયવો કે ની હવે હવે આવો ચાન્સ ત્યારે હેમંતભાઈ લોકો બી ચૂકી ગયેલા બાકી એ લોકો પાછા ત્રીસ હજાર રૂપિયા નેઠળ હટાજો એટલે આ ફિલ્ડમાં છે ને ઇન્ફોર્મેશન લેવી છુંમ મિટંગ એટેન્ડ કરવી અરે અને નોલેજ લેવું એ અતિ મહત્વનું છે એટલે આ અત્યારે બી આ મોકો એવો છે હેમંતભાઈ અમારી વાત થઈ જઈ આ મોકો એવો છે ટુ પોઈન્ટ ટુ પર્સન આપણને ચાન્સ મળવાનો અત્યારે આ એક આપણને જીએલજીસ ટુ ટુકડો ખરીદવાનો મોકો આયપો છે એક રીતે જોઈજ
ચોથા ભાગ નો ટુકડો જેવો બી હાથમાં આવે તો બી કામ થઈ જાય ને આપડુ
ચોથા ભાગ માંથી પા ભાગ નો મળડો
તો બી હા ચોથા ભાગ માંથી બી થોડું એકદમ પોઈન્ટ મળે
હા થોડો થોડો પોઈન્ટ મળેને મેં કીધું સો કોઈન હોય ને સાદી ગણતરી કરે ને જીરો પોઈન્ટ વીસ પ્રમાણે આપણને મળે ને તો એ પચી જીરો પોઈન્ટ પચી એટલે પા ભાગ નો બરાબર અને એટલે હો કોઈન પર પા ભાગ ન મળલો કેવાય જે જીરો પોઈન્ટ પચીમાં તો આ જીરો પોઈન્ટ વીસ છે તો હો કોઈન હોય ટોબી પચી લાખ રૂપિયાનો ફાયદો થઈ જાય એક કરોડ નો ભાવ હોય રહ્યો હતો
હ પેલે સાહેબ સાહેબ કેતા હતા હેમંત સાહેબ કે અહિંયા પેલું ક્લેમ કરીને લેવાનો વ્હાઈટ કલર નો ઝીરો એલજીને બતા હતા તેમાં બી મારું સ્ટેકિંગ ચાલુ થઈ ગયું છે તેમાં બી વન પોઈન્ટ કંઈ ઉપર થઈ ગયા છે છે
હા તારું તારું હવે એમાં તારી પેલું વધારે છે ને એટલે એ એ એ એ બી એક વસ્તુ જે રોજની નીકળતી થઈ ગઈ કેની ઇન્કમ સમજ પછી એ એને એને પાંચ દસ દિવસે બે બે પાંચ દિવસે પાછ એ સ્ટેકિંગમાં મૂકી દેવાનું એ જે આયવુ
બરાબર બરાબર
એટલે એ બી હેમંતસર ને પૂછીને એ એ તારું એક્ટિવ કરી નાખજે એટલે એ ત ક્લેમ કરવાનો એ તે બે પાંચ દિવસે ક્લેમ કરી દેવાનો જેટલું છૂટું પડ્યું ઇન્ટરેસ્ટ ટેન ટેન ટેન ઉપર ઇન્ટરેસ્ટ મળતું થઈ જાય.
નઈ બરોબર એટલે ઇન્ટરેસ્ટ નુ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ નુ ઇન્ટરેસ્ટ ચલ્યા જ કરે.
હા. ને અત્યારે એવી અંગત વાત છે કે અત્યારે જ ઇન્વેસ્ટ કરે ને તો અત્યારે ત તળિયા ની સપાટી પર આવેલો છે ને ચાઈના ના કે લોકો છે ને કઈ પચા લાખ કે એ માં એલ જી જી એન એસ ખરીદવાના આ એલજી
હા હા.
મી ચાલશે એટલે એટલે તો આ અનુબી પર બધું ટ્રાન્સ દીધું હવે પોલીગન કર તો હવે એ એ સો થી ઉઠ્યું ને એવું થયું ને તો એકીઝટકે વીસ પચી ડોલર નો બી પહોંચી જાય હા. હ આપડો એલ જી નેસ તો અત્યારે આપણ નો હા ત્યારે આપણને અહીયાં જો લાખ રૂપિયા રોકેલા હોય તો એક ચાર મહિના એના માં કરોર બી થઈ જાય.
બરાબર બરાબર કીધું તો હેમંત સાહેબે કીધું હતું ને એક કોઈન રાખીને બાકીના લઈ લેવાનો તો મે મારામાં એવુંજ કર્યું છે. ને બે બીજા એકાઉન્ટ તો એમાં એવ કર્યું બાકી બધાના તો બધા લઈ લીધા કે બે ત્રણ અકાઉન્ટ મોટી મોટી એ અ કોઈન વાળા હતા એમાંથી એક એક છોડ્યા છે બાકીના બધાના લઈ લીધા. હજાર પંદરસો વાળા હતા એમાં તો ચાર પાંચ કોઈન એમાં શું એક બે રાખ આન એ ના બધા લઈ લીધા ને જે વધારે હતા સાઇઠ ને કઈ જો પચીસ ત્રીસ કોઈન એમાંથી એક એક મૂકી રાખો બાકીના લઈ લીધા.
હા તે બરાબર એ એવું જ તો કરવાનું મેં બી અમુકમાં એક એક રાયખા છે. એટલે બીજા બધ કા લઈ લેવાના એમ એટલે એક એક તો એટ માટે પોલી બતાાવ્યા ત્યારે જોયું ને ઓનુબી બતાવતું ગયું ને કર્યા પછી.
ના સ્ટેકિંગમાં બતાવતું થઇ ગયું બાજુમાં બી એક બતાવે ને આપડા ટોટલ કેટલા હતા એ બી બતાવી મુકે.
જોરદાર આ સિસ્ટમ તમે ઓપરેટ કરો ને બીજું અનુબીઝમાં એટલું બધું તું રિસર્ચ કરેલું છે ને એ લોકોએ કે વિશ્વની જેટલી બ્લોક ચેન છે. ને તેમાં સૌથી શ્રેષ્ઠ આપ આપડી અનુબીઝબ્લોક ચેન સાબિત થઈ ગઈ એટલે તો બધા ચાઈના વાળા ને એ બધા એમાં ના એના પર આવે છે એનું મુખ્ય કારણ તને કેવું ને તો આપડે તો નાના માણસો પણ જે અબજુને કરોડો રૂપિયા જે છુપાવીને રાખવા માંગતા હતા ઘને તે આ પોલીગોન પર બી ટ્રાન્ઝેક્શન કરે ને તે દેખાય હમજજો. તમે ઉપાયડયા તમે ખરીદ્યા તમે વિડ્રો કર્યા એની હિસ્ટ્રી આવતી હતી બરાબર. તે હિસ્ટ્રી તે આમ વિશ પર પછી હિસ્ટ્રી બી નહી રહે. એટલે એટલે ગવર્મેન્ટ કે જાણી નહી શક કે તો મેં પૂટે ને પૂટાના પૈસા આટલી એટલે એટલી એટલું સસ્ત અત્યાર હુંધી કોઈ બ્લોક ચેઇનમાં ટેકનોલોજી એટલી ડેવલોપ પિન ની મલે એટલે આમાર આમાં એટલે તો ચૌદ વર્ષ ની મહેનત કરીને આ બનાવલું છે ભાઈ. એટલે વિશ્વના લોકો એના પર આવીને છે એટલે
હે ટાઈમ લાગશે પણ સારું ચાલશે હવે હવે બધાનું બીન જતા રહ્યા ને એટલે બરોબર રનિંગ
હ હવે આમાં બધા પ્રકારના એકાઉન્ટ ચાલવાના, જેને રનિંગ એકાઉન્ટ જોઈએ ચાલુ ખાટું કે જારે ખર્ચો ક્યારે ઉપાડો તખ ટેબી, ત્રણસો સાત દિવસ ન ટેબી, છસો દિવસ ન ટેબી હજુ મેં તો કેમ તારી ઉંમર ઓછી છે એટલે આના વિડીયો જોઈ જોઈને આમાં લોતરી ભી છે ખબર કે જોઈ કે હવે તું એ લોતરીમાં કેવું છે, લોતરીવાળુંમાં તું જહે ને એ કેમ કરવાનું છે, હેમંતભાઈ ને પૂછી લેવાનું એ એક દિવસ માટે સો ડોલર સ્ટેકિંગ થાય પછી ધારો કે લોટરી લાગી તો ચાર પાંચ લાખ રૂપે એક એક જ દિવસમાં મળી જાય ને, નહી લાગી તો પાછા સ્ટેકમાં આવી જ જાય. હ આપડે સામાન્ય લોટરી કેવી પાંચસો રૂપિયા ની ટિકિટ લીધી હોય ને લાગી તો લાગી નહી લાગી તો પૈસા જાય આપડે અહયા એ બરાબર જયારે આપડામાં કેવું છે એ નોલેજ લેવાનું છે એટલે અમે અત્યારે હારે હું આ બધું સિફ્ટિંગમાં ને દહોદમાં નમાં ને એટલે પૂરતું પેલું ટાઈમિંગ નહ હોય અહીંયા નેટ બરાબર પકડે આ આ નોલેજ
ને એ બાધ નેટવર્ક વાળો ઇસ્યુ છે તે બાજુ.
હા નહીં મે
નેટવર્ક પ્રોબ્લેમ ભી તમારે છે બાકી તો આમ શો સોહમસર જોડે હવે તમે ભી આવશો અંયા મીટિંગનું આયોજન કરીએ ત્યારે થોડુક વધારે આપણે અનુ બીન શો
હા ચોક્કસ એ આપડે ઉમરગામ મીટિંગ રાખીએ છિએ.
આપડે સમ
હા ચોક્કસ